અવાજ આવે છે ને મારો કોમ્પ્ટ
હો મન તમારો અવાજ કમ્પ્લીટ આવે છે
હા તો આજે આપડે ઇન્ટરનેટ ના ફાયદા શું છે કે ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીએ બરોબર
ઓકે આપડે એના વિશેે વાત કરીએ
હા તો તમે જણાવો કે આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમારા માટે શું કેવું છે તમારું
આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો જ જોઈએ ક કે અત્યારે ઇન્ટરનેટંગ એટલું બધું કામ આપડું હમ ગણતરી ના સેકડ મ થઇ જતું હોય અ અમુક કેટલી માહિતી પણ છે જે આપડે ઓજામાં શ દકાંો નીંદ માહિતી એકબીજાને જોડી પહોચી જતી હોય તેમાં આપડો જ ફાયદો છે
હા એ તો છે જ એટલે તમારા મતે એવું છે કે તમે આપડ એક બીજાને કોન્ટેક્ટ મતલબ કે સંપર્ક રાખવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો કરવો જોઈએ એમ
હા એટલે કોઈ પણ માહિતી પહોંચાડવી તો ઇન્ટરનેટ થી ઝડપથી પહોંચી જાય પેલા ઇન્ટરનેટ ને બધી સગવડો હતી નહીં તો માહિતી બધી આપડે પાત્રો દને દમ પહોંચાડવામાં આવ્યું અને હવે જે ઇન્ટરનેટ છે બધું એને ઈમેલ દ્વારા અને એના દ્વારા બધી માહિતી પહોંચી જતી હોય તો એનેમ સરળતા રહેે અને હવે તો પાછી વિદ્યાર્થીઓ માટે પણ એ ઓનલાઈન અભ્યાસ કરવો હોય કે કોઈ પણ લેચર લેવા હોય જે અધા તે પણ બુક્સ હો જો બુક્સ એ બધે ઓનલાઈન મળી જતી હોય ઇન્ટરનેટ ઉપર બધી જ સોના ને ઉપલોડ કરેલી હોય છે ઇન્ટરનેટ ઉપર જયારે આપણને આપડે ઈચ્છા થાય તો આપડે ખોલી ને પણ જોઈ શકીએ છીએ.
હા, એ વાત તમારી સાચી છે કે બધી જ વસ્તુ આપણને ઇ-ઇન્ટરનેટ ઉપર મળી જતી હોય છે કોઈ વસ તું આપણને નથી આવડતી હોતી તો આપણને એ વસ્તુ શીખવી હોય ને તો પણ આપડે કોઈ પણ અહ પ્રકારની એસ્ટ્રા ફી કે પૈસા ચુક્યા વગર આપણેે એ વસ્તુ શીખી શકીએ છીએ. જેમ કે હવે શેર માર્કેટ છે કે પછી તમારે કોઈ વસ્તુ બનાવી છે તો એ વસ્તુ બનાવતા શીખવું છે મતલબ કે આઈટમ હોય કે આપડે ખાવાની એવું બધું બનાવું હોય તો ડાયરેક્ટ ઓનલાઈન સર્ચ મારીએ તો તરત જ આપણને ઇન્ટરનેટની મદ થી બધી માહિતી મળી જાએ કે કેવી રીત ટેબશું બનાવવું ને આવડતું હોય ને તો તમે બનાવી શકો.
અને એ તો વાત સાચી છે ને હા દય દે ઇન્ટરનેટ નો ઉપયોગ એના માટે કરતા હો કોઈ પણ આપડે સારો બિઝનેસ કરવો હોય બિઝનેસ કોઈ આઈડિયા ના આવતો હોયને તો ઇન્ટરનેટ પર સર્ચ મારી ને તો પણ એ આઈડિયા મળી જાય છે અને બધું સમજાવી દે છે કે બિઝનેસ પ્રોગ્રામ શું શું જોવે ઈશ કેટલો ખર્ચો થાય કે કઈ જ જગ્યા ઉપર આપડે કરીએ તે સારો બિઝનેસ છે તો તેવા આઈડિયા પણ ઇન્ટરનેટ ઉપર થી સરળતા મળી રહેતા હોય છે.
હા, એ વાત તો ત સાચી જ કહી તમે કે આવી રીતે ગમે તે પ્રકારનું કામ હોય તો આપડે ઇન્ટરનેટ દ્વારા કરી શકીએ પરંતુ ઘણા લોકો ઇન્ટરનેટ નો દુરુપયોગ પણ કરતા હોય છે જેમ કે ગેમિંગ રમવા માટે કા એમાં રીલ્સ જોવા માટે તો એ બધા માટે પછી શું કરું તો પછી આમાં અહ નેવ ટકા લોકો આપડે જોઈએ ને તો પાંચે ચાર જણા તો એવા જ હોય જે ઇન્ટરનેટ નો આવી ઉપયોગ કરતા હોય દુરપયોગ ખાલી એક જ એવો હોય જે એનો સ-સદ ઉપયોગ કરતું હોય તો તો એવું માટે કરવા માટે તમે શું કેશો એના માટે શું કરવું જોઈએ?
હા, એટલે એવું કરતા જ હોય છે કારણ કેમ બધાને સોશિયલ મીડિયા ને બધું જે થઈ ગયું છે તેના ઉપર કે પછી બાળકો બધા ગેમિંગ ઉપર અથા બાળકો તો શું મોટા હોય એ બધા પણને હમ્મ ગેમોનો શોખ બઉુ હોય છે તો એ આખો દિવસ મોબાઈલ ની અંદર જયારે પણ ટાઈમ મળે ને એ ડાયરેક્ટ મોબાઈલ લઈને એજ કરતા હતા કાર કે પેલા એવું હતું કે ઇન્ટરનેટ એને એમ નતો વાપરી શકાતો એનો ચાર્જ વધારે હતો. પણ જયારથી ફોર જી ની બધું આવી ગયું છે તો એનામાં ઇન્ટરનેટ નો ઉપયોગ વધી ગયો છે. અને બધા આવી રીતે પણ ઉપયોગ કરતા થઇ જશે અને અમુક જગ્યાએ તો અમે ઇન્ટરનેટ વાઈ ફાઈ જે કહેવાય એ એમાં એનો ઉપલબ્ધ હોય છે કારણ કેપેલો સરકારી માં રહેતા હોય. ફાયર સ્ટેશન છે જે મેલે સેવે ને ત્યારે મફાદ વા તો લોકો શું કરે ઉમાં જઈને બેસે. અને આખો દિવસ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા મફત માં. તો આવું પણ થઈ ગયું છે બધા પોતાનું કામ મોકી ને એ પછી ઇન્ટરનેટ માં બધું આવેડે ગેમો અને સોશિયલ મીડિયામાંને આવી રીતે એક્ટિવ થઈ જોવા મળે છે.
હા, એ વાત તો તમારી સાચી જ છે કે પછી લોકો આવી રીતે જોવા મળે છે. અને પાછો એટલે આપડે જોવા જઈએ તો એક રીતે આ તો ઇન્ટરનેટ નો દૂર ઉપયોગ જ કર્યો છે તો પછી આવી રીતે આપડે દુરપયોગ અટકાવય તો આપણે શું કરી શકીએ.
હા એ તો વાત સાચી એવું પણ થતું હોય કે અમુક વાર હે ને થોડું એમ માહિતી આપડી હોય ધારો કે બેંકિંગ વિશે ની માહિતી હોય, ખોટા આપડા પાસવર્ડ બધા હોય. ઈ બધા ના ઇન્ટરનેટ ના માધ્યમ થી પણ થઇ જતા હોય. અને એમ કેટલા પણ આપડી કેસો સાંભળેલા છે કે સાયબર ફ્રોડ ને બધૂ થતું હોય. તો આમ બધુ માં અટકાવું જોઈએ. જેથી કરી ને આપડી પાસે ખાનગી માહિતી હોય તે બધી બહાર ના જાય કારણ કે ઇન્ટરનેટ ઉપર થી હેકીગ નું બઉ થઈ ગયું છે હેકિંગ ના કારણે તરત જ માહિતી આપડી બીજા ને જોડે જતી રેતી હોય. કોય પણ સોશિયલ મીડિયા માં પણ અમુક વાર એવું થતું હોય કે આપડે જે આપડી એકાઉન્ટ આખુંને હેક થઈ જતું હોય ને પછી બીજું જ કોક એને ઓપરેટ કરતું હોય. આવું બધું પણ થતું એટલે આ બધા નુકસાન જ છે આ ઇન્ટરનેટ ના પણ
હા એ વાત તો છે જ અને તમારા માટે વિદ્યાર્થી ના જીવનમાં ઇન્ટરનેટ નો શું ઉપયોગ છે?
વિદ્યાર્થીને તો ને જે આપણે ભણવાનું ને બધું છે કે પણ બુક્સ હોય કેમ કે આપડે માહિતી એવી હોય કે રાતે ભણતા હોય ને સર કે કોઈ હાજર ના હોય ને તો એની માહિતી હોય તો એ ઓનલાઈન સર્ચ કરે તો પણ આવી જતી હોય. બાળક ને પણ પુછવુ પણ નથી પડતું. અને ઇન્ટરનેટમાં જો થોડું ખાલી સર્ચ કરી લે. અવે હે ને એ આઈ નો બધે જમાનો આવી ગયો છે તો એ બધું પણ એને ઇન્ટરનેટ ના દ્વારા ફાસ્ટ કામ થતું હોય છે તો એમ બધું બાળકો માટે સારું જ છે. પણ અમુક વાર આપણે ગેમની અંદર બાળકો બઉ વ્યસ્ત મેં તા હોય તો આમ બધું થોડું ઓછું કરવાની જરૂર છે એથી ગેમ બાળકોને આંખો ને તકલીફ ઓછી થાય.
સાચે જ ઓછું કરવાનું છે તે ખુબ જ જરૂર છે અને તમારા માટે જો કીધું તમે કે માહિતી બધી મળી રહે છે બાળકોને ભણવા માટેની ને એના માટેની તો પછી એ માહિતી સાચી જ હોઈ એવું શું નક્કી એનું ખોટી પણ હોય શકે.
હા એમ હા એ તો વાત સાચી જ છે અમુક વાર ખોટી પણ હોય છે. પણ એ આજે માહિતી છે જે બુક્સ હોય ઓનલાઈન બુક્સ એના ઉપરથી કેટલાક એવા એને વેબસાઇડો હોય છે જે સર પણ આપણ ને સજેશન કરતા હોય, સ્કૂલ માંથી પણ કહેવામાં આવતું હોય. કે આવી બધી નસ્ નો તમે એનો ઉપયોગ કરી શકો છો. અને પાછું એવા પણ છે કે જે સર પોતાનો વિડિયો બનાઈ ને બધું ઓનલાઈન અપલોડ કરતા હોય જેથી કરીને બાળકોને ફરીથી એને સાંભળવું હોય મે પણ માહિતી લેવી હોય તરત જ મળી જતી હોય. કારણ કે સર પોતે જે માહિતી વિડિઓ દ્રારા અપલોડ કરેલી હોય તો એ સાચી જ હોય માહિતી.
હા એ વાત તો તમારી સાચી છે પરંતુ ઘણી માહિતી હવે ધારો કે તમે એ આઈ ચેટ ને એ બધા ને કીધું તો એમાં તો ખોટી પણ માહિતી મળી શકે ને
હા એ તો વાત સાચી છે અમુક વાર ખોટી પણ હોય છે પણ થોડું ઘણું તો બાળકને સમજવું જોઈએ કે એમ માહિતી કેવી છે કે સાચી છે ખોટી છે કે પછી કોઇ સરની સલાહ પણ લેવી જોઈએ કે આ નામથી હું સર તૈયારી કરો તો બરાબર છે કે નથી સર પણ એને સલાહ આપી શકે ને
હા એ વાત તો તમારી સાચી છે સર પણ એને સલાહ આપી જ શકે એટલે એનાથી વિદ્યાર્થીને ખબર પડે કે એને શું કરવું અને ના કરવું તો પછી તમે જે આગળ જણાવ્યું કે તમારે સ મતલબ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ બધું હેક થઈ જાય છે હેકરો યુજ કરતા હોય છે પાછ કરીને તો પછી આપણેે બધા ફ્રોડ થી ઓનલાઈન થી મતલબ બચી કેવી રીતે શકાય એનાથી
અથવામાં એ એવું પણ કરી શકાય કે આપણે બધા ખોટા મેસેજો આવતા હોય કે આપણને ખબર પણ ના લખેલું હોય કે ભાઈ અને પચાસ ટકા ઓફ છે કે કોઈ પણ તમે વસ્તુ ખરીદશો તો અમને આટલા ઓછા મા પડશે મશીન તમે એક ખાલી નાખેલવું હોય સુધી એવા પણ આવતા હોય તમે જો આના પર કરશો તો તમને બે ત્રણ મહિનાનું એને બેલેન્સ એમને એમ મળી જશે આવી બધી લિકોં ખોટી આવતી હોય તો એના ઉપર ક્લિક ના કરવું જોઈ અને જે તમને ખબર ના પડતી હો તો કોઈને પૂછવું જોઈએ જે મોબાઈલ ન જાણ હોય કે ઇન્ટરનેટ નું જાણકાર હોય તો એવાની બ સલાહ લેવી જોઈ એ પછી જ લિંક ઉપર ક્લિક કરવું જોઈએ
હા એ વાત તો તમારી સાચી જ છે કે આપણેે એમને એમ લિંકો ઉપર ને એવી રીતે ક્લિક ના કરવું જોઈએ અને તમારા મતે કે આપડે શું કેવાય આ જે ઇન્ટરનેટ છે તો એના વગર આપણું જીવન શક્ય છે હવે કે નહી
ના એવું નથી શક્ય તો છે પણ હવે ને આપણું અડધું જીવન બધું હે ને ઓનલાઈન જ થઇ ગયું છે હમ્મ બધા જ કામ આપડે અતારે વિચારી કે નાનું વેપારી હોય જે થી માંડી વિધ્યાર્થી હોય બધાને જ અતારે ઇન્ટરનેટની જરૂર પડતી હોય છે વેપારીઓને બી બીલો બનાવવા હોય પૈસા ટ્રાન્સફર કરવા બધામાં ઇન્ટરનેટ ની જરૂર પડતી હોય વિદ્યાર્થી ને પણ કોઈ પણ માહિતી જોતી હોય કોઈ પણ બાળક હોય એમને ગેમો ન રમ કો પણ સોશલ મીડિયામાં એક્ટિવ હોય બધાને ઇન્ટરનેટ જરૂર પડતી જ હોય છે એટલે હવે એ જો ખાલી એક દિવસ માટે જો હે ને ઈન્ટરનેટ ના હોય ને તો કોઈ વ્યક્તિ ન નથી બધાને ઇન્ટરનેટ એક આપડો કે જીવન ન મહત્વ ભાગ છે.
હા તો તમારા માટે ઇન્ટરનેટ નો ઉપયોગ આપડે જવાબદારી પૂર્વક કરવો જોઈએ એવો છે તો આપડે કેવી રીતે એનો ઉપયોગ જવાબદારી પૂર્વક કરી શકીએ કે જેના થી દુરુપયોગ કરવાથી બચી શકીએ અને ફ્રોડ થવાથી બચી શક
કોઈ પણ આપડા એકાઉન્ટ હોય તેનું પાસવર્ડ હે ને કોઈને આપવા ના જોઈએ અને જે પાસવડો જે આપે બનાયેલા હોય એ થોડા સ્ટ્રોંગ બનાવા જોઈ જેવા કે અંકો હોય પછી શબ્દો હોય કિમ ચીનહ હોય ધારોકે એટધ રેટ હોય કે પહી ડોટ હોય કે એવા બધાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરી અને પાછી એમનેમ પાસવડ આપણે મહિનામાં એક વખત કે પછી છ મહિનામાં એક વાર કે આપડે પાસવર્ડ બદલીં નાખવો જોઈએ. જેથી કરીને આપડા એકાઉન્ટ કોઈને હે ક ના કરી શકે અને પાસવર્ડ દ્વારા સ્ટ્રોંગ હોય તો પછી થોડી આપણા માટે સારું કહેવાય
હા એ વાત તો તમારી સાચી જ છે પરંતુ હેકર ને બધા તો મેં જોયું છે તો હમણાં વચ્ચે એક અ સીરીઝ નવી આયીતી પ્રીતમ એન્ડ પેડ્રો કરીને તે ઈ સિરીઝમાં કેવું હતું કે આવી રીતે પાસવર્ડમાં જે હતા ને હેકરો તે ઈ હે ને કે અ ખાલી પાસવર્ડ હેક કરવા માટે તોડવા માટે એમને ખાલી પાંચ થી દસ મિનિટ જોવે અને મે મેક્સિમમ જો ફોનનો પાસવર્ડ કે લેપટોપનો પાસવર્ડને હોય ન તો કલાક જુએ કલાક ની અંદર તો એ તોડી જ નાખે પાસવર્ડને તો એનામાં એનામાં તો પછી શું કરવાનું જો તમે છ મહિના બદલતા રહો તો કોઈ ફાયદો તો નહીં જ ને
ના આપડે ફોન નો પાસવર્ડ ને એની વાત નથી આપડે કોઈ પણ બેંકિંગ ક્ષેત્રમાં આપડે જે છીએ કે બેંક નું એટીએમ નો પાસવર્ડ ઈ બધા ની વાત આમ મોબાઈલના પાસવર્ડ માં આપડે કઈ ના કાઈ શકીએ આમ એટલું થાય છે કે અત્યારે જે બધી કંપનીઓ છે એ ઓપ્શન આપતી હોય કે જો તમાર પાસવોર્ડ તૂટ શે તો પછી બધી જ અંદર તમારી માહિતી છે એ બધી ડિલીટ થઈ જાય એવું પણ